હલ બસ મજામાં, તમે જમ્યા?
બસ જમવા બેઠો છો, તમે જમ્યા?
બસ જમી લીધું અમે ખીચડી ખાધી આજે.
સરારસ સરારસ
આજે આપણેે એક
હા બોલો
આજે આપણેે એક ખાસ વિષય પર વાત કરીએ જેમ કે ભગવાન વિશે તમે ભગવાન માં વિશ્વાસ રાખો છો?
ભગવાન માં વિશ્વાસ રાખવો પડે ને બહુ નથી વિશ્વાસ પણ આમ. ફોન અ ફ્રેન્ડ ટાસ્ક.
હું તો રાખું છું જેમ કે મારા માટે ભગવાન માત્ર મંદિરની મૂર્તિ નથી પણ એવી એક શક્તિ છે. જે આખી દુનિયા ચલાવે છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ત્યારે ભગવાનમાં વિશ્વાસ રાખવાની હિંમત મળે છે.
ઓકે તો ભગવાને જ કેમ એ તો દોષ આપતા હોય છે કઈ થાય ત્યારે
સાચી વાત છે એ તમારો એક સારો પ્રશ્ન છે પણ ભગવાનમાં એવી એક શક્તિ છે કે જે આપણે કોઈને કહી નથી શકતા જે આપણે બધું ભગવાનને શેર કરી શકીએ છીએ.
બરાબર છે. પણ મેં એક વસ્તુ માગ કરી છે તમે આ વસ્તુ કીધી એટલે એ ઘણી વખત આપે જ ભગવાન આપડે કઈ સારું કામ ના થતું હોય આપડે ભગવાન તમારી જે ના થ હોય ઘણા લોકો એ બોલતા હોય છે.
હા
કે ભગવાન એવું તો શું રહી ગયું કે મારું આ કામ પુરુ ના થયું પછી આપણેે ભગવાનને લાલચ પણ આપતા હોઈએ છે ભગવાન કામ થશે તો તારા મંદિરેને નારિયેળ વધેરીશ કે દીવો કરીશ એવું કેમ બધું.
એ ભગવાન માટેનો આપણેે એક વિશ્વાસ છે કે આપણે ભગવાનને એ વસ્તુ કઈ ભગવા કામ આપણું થઈ શકશે તો આપણે આપણી અંદર ની દિલ ની એક વાત એમને શેર કરી કે ભગવાન કોઈના પર વિશ્વાસ નથી એમને બસ તારા પર છે કે તું આ વસ્તુ અમારું કામ કરી શકીશ એમ દુનિયામાં કોઈ એવું છે નને કે અમારું કામ કરી શકે બસ તું જ છું કે જે અમારું કામ કરી શકીશ
બરાબર
એટલે નહી અત્યારે બધા મંદિરમાં જઈને બાધાઓ રાખતા. કે તમે આવું કરશો તો હા તમે એવું કરેલું છે કોઈ દિવસ
ના એવું કઈ નથી કરેલું એ સાંભળીએ છે ને ન્યૂઝમાં એમાં જોઈએ છે કે ઘણી વખત
સાચી વાત છે. મેં એવું સાંભળેલું છે એટલે
સ્પેશિયલી આપડે કહીએ ને આપણે શું કેવા ગણપતિ આવશે ને ગણેશ ફેસ્ટિવલ
હા
એમાં પણ બોમ્બે ના લાલબાગના રાજા છે એ બહુ ફેમસ છે
હા તમે ગયા છો એક વાર જોુવા
ના જોવા નથી ગયો ખાલી ટીવીમાં દર્શન કરેલા છે.
મારી બહુ ઈચ્છા છે કે હું ત્યાં જઈને એ દર્શન કરું.
જોવા એું મળે છે કે ત્યાં ભીડ એટલી બધી હોય છે લોકો ધક્કાધક્કી કરે છે
હા મારા અમુક ફ્રેન્ડ ગયા હતા લાસ્ટ યયર તો એ લોકોએ મને કીધું તું કે ત્યાં ભીડ તો બહુ જ હોય છે
હમ હમ.
અ ભગવાને આપણને માત્ર પ્રાર્થના કરવા માટે નથી કહ્યું પણ સારામાં માણસ બનવા માટે કહ્યું છે જો કોઈ રોજ પૂજા કરે પણ બીજા સાથે ખરાબ વર્તન કરે તો તેની પૂજા અધૂરી છે આપણેે નહી કતા કે આપણે ભગવાન ની પૂજા કરીએ છ છેએ તો આપણે આપણા મનમાં કોઈના કોઈ બીજા માટે ખરાબ વસ્તુ વિચારવું ના જોઈએ કોઈનું ખરાબ એવું વિચારવું ના જોઈએ સારા જ કરમ કરવા જોઈએ
પણ એ વસ્તુ થતું નથી ને સારા કલમ આપણે સાચી વસ્તુ છે પણ જયારે વિચારણા કરીએ મગજમાં તો વિચાર બધા કયા કયા વિચારો આવી જાય છે લોકોને મારવાના અને બધા વિચારો આવી જાય છે
હા અત્યારે તો એ બધું બહુ ચાલી રહ્યું છે
પટલા
આપડા ભગવાન છે. ને ક્યારે કોઈનામાં ભેદભાવ નથી લાગતા તેઓ અમીર ગરીબ ના ન મોટો એવું કઈ શું રાખતા નથી બધાને સમાન નજરે જ જુએ છે.
બરાબર છે
આમ તો કેવા જોઈએ ને તો એજ સાચી ભક્તિ છે કે સુખમાં પણ ભગવાન ન ભ માનવઈ અને દુઃખમાં પણ વિશ્વાસ ન ગુમાવવો જોઈએ આપણું કોઈ કામ થતું નથી તો આપણે એવું નહી કે ભગવાન ઉપરથી વિશ્વાસ લઈ લઈએ કે ભગવાન તમે કામ નથી કરતા તો મને તમારા પર વિશ્વાસ નથી એમ
બરાબર ના પણ એ વસ્તુ થાય ત
હા.
ઘણી વખત આપડું કામ ના થાય તો આપડે વિચારતા હોઈએ છીએ કે આ ભગવાન થી આટલું કામ ના થયું મારું તો પણ કામ પૂરું ના થયું મારું વિચાર આવે છે એવા
એ આપણા મનમાં નહ બધાના મન માં એવું થઈ જાય છે કે મારું કામ નથી થતું તો આપડે બધું દોષ ભગવાનને આપી દઈએ એવું તો ના કરવું જોઈએ
બરાબર છે
તમે રોજ તમારી પ્રાર્થના કરો છો
હા હા દર્શન ઘરે કરી એટલું જ મંદિરમાં સમય અનુકૂળતાય જઈએ
બરાબર છે તમે કયા ભગવાનને માનો છો
અમે જૈન તીર્થન અમારા જૈન ના ભગવાનમાં આવે સ્વામી
બરાબર છે અમે ઠાકોુરજી ને માનીએ છીએ
બરાબર
આપણે પ્રાર્થના કરીએ ત્યારે મનમાં એટલી શાંતિ અને એટલું આમ એવું મળે છે ને શાંતિ આપણે જયારે પ્રાર્થના કરતા હોયએ ત્યારે મગજમાં કોઈ વિચાર નથી તા બસ આમ શાંતિ જ લાગે છે
હ સાચી વસ્તુ છે
બધા એવું નથી કેતા કે મહેનત જ બધું છે મહેનત કરીએ તો બધું મળે હોઈ શકે છે એ વાત તો સાચી છે પણ ભગવાન પણ એની મદદ કરે છે જે મહેનત કરતો હોય છે જો આપણે મહેનત જ નહી કરીએ તો પછી આપણે પણ એની આશા કેવી રીતે રાખી શકી એ
ના પણ ઘણી વખત આપડે નહી કેતા ભગવાન બેઠો છે ને બધું કરી આપશે
કોઈ નું નથી થતું મેહનત તો કરવી જરૂરી છે
બરાબર છે હ
તો મારા મતથી કહ ને તોગવા ભગવાન નો સૌથી મોટો સંદેશ છે કે પ્રેમ દયા અને સત્ય આપણે આ વસ્તુ તો રાખવી જ જોઈએ જો આપણે બધાની સાથે પ્રેમથી વર્તીએ તો જરૂરિયાત મંદોની મદદ કરી અને સત્યના માર્ગે ચાલી એ જ સાચી ભક્તિ છે
સાચી વસ્તુ છે
હ
બાકી બીજું શું કશો બોલો શું જમ્યા તમે
જે ખીચડી બનાઈ હતી પાસ્તા હતા
એવું કેવું એવું કેવું એક કાઠિયા વાળડી એક કાઠવાડ જમણ નેીધું ચાઇનીઝ ઇટાલિયન જમણ
હ અમારે તો એવું હોય પાસ્તા ખાવા હતા તો પછી રેડ સોસતા કઈ બનાયા
હ આવેલ છે
તમે શું જમ્યા
આજે મારા ઘરે મહારાષ્ટ્રીયન ડીશ બની છે
ઓ ભઈ અમે અમે નહી ખાધી કોઈ દિવસ
આપડે સ્પેશિયલ દોટ આવ્યા નતો
હા
અને આઈ થિંક આપડે શું કે અને ચણાના લોટના પૂડલા કરીએ ને એના જેવો પણ એક્ઝે્ટ એ નથી થોડું એ ઘણું એના જેવું દેખાય
બરાબર છે તમે ક્યારેય મગના પૂડા કે એવું કઈ ખાધેલું છે
હા
મારા ઘરે બી બહુ બને છે આમ કહ ને કે બુધવારે એ જ બનતા હોય એજ હોય છે
હમ બુધવાર મગ ફાઈનલ એમ તમારા ઘરે
હા એવું નહી કેતા કે બુધવાર તો મગ ખાવા જ જોઈએ
હમ હમ હમ
એટલે મમ્મી લોકો નું એવું કે બુધવારે તો મગ ફાઈનલ જ હોય મગ ની કોઈ પણ આઈટમ હોય પણ મગ તો હોવા જ જોઈએ
પછી ગુદવા ચણા ની દાળ હશે નઈ
ના એવું નહી ખાલી બુધવાર જ ફિક્સ છે
બરાબર
અને કોઈ બસ સારા દિવસે ખીચડી નહી બનાવાની
હા એ તો અમારામાં પણ છે રવિવારે ખીચડી નઈ બનાવાની સારા દિવસે ખીચડી નઈ બનાવાની
હમ
તમારે એવું નહી હોતું કે બુધવારે મગ જ ખાવાના
ના એવું એ નથી અમે બધું ખાઈએ
હં. આ તો મમ્મી લોકો ના હ વિચાર છે કે બુધવારે મગ ખાવ તો સારું એમ
બસ આ બત છે ન
આમ તો મને મગ ભાવતા નથી પણ પુડા ને એવું હોય તો હું ખાઈ લઉં છું
ના મને મગ બધા ભાવે એમાં પણ પેલુ કેહેવાય ને અમારામાં જૈનમાં ગળચટ્ટા મગ બને ને ખાટા ગળ્યા
હા
એટલે વધારે ભાવે અને તીખી પછી તીખી લોચાપુરી જોડે હોય બહુ થઇ જાય
હા પણ મને ગળ્યા નહીં ભાવતા મને એકદમ આમ ખાટા હોય ને તીખા ને એવા તો જ મજા આવે
હમ હમ હ
બોલો બીજું કો
આજે તો જા કોલેજમાં આપણે જઈને આયા
ના આજે રજા છે
હમ હમ
સારું ચલો આપડે હવે પછી વાત કરીશું
હા આપડે પછી વાત કરીએ વાંધો નહી હા